હાલો
અવાજ આવે છે?
હવ હવ.
હમ્મ અત્યારે ક્યાં છો?
હ શાંતિ જ બેઠો છું
એવું છે, અમારે તો જોવ હોસ્પિટલ આવું પડું
કેમ?
અરે કાઈની આ તો શું કેવાય બાર નું ખઈ લીધું ને એમાં ભેડસેડ વાળું બધું આવ એમાં ઓલું થઈ ગયું આપડે શું કેવાય આને ફૂડ છ લા કંઈક કેવો હા આજો ફૂડ પૂજનિંગ થઈ ગ્યું ડોક્ટર એ કોળુ કેક બાર નું ખાધું પણ પછી તો મેં એ જોયું કે બાર નું તો કઈ ખાધું સ નથુ પછી હમે પેલા બધું કર્મ જલાયા ન બાળુ છેક કર્યું શાકભાજી ન આ તે ન પછી ખબર હો કેમિકલ બધી પ્રોસેસ આવે, કે આનથી બટટેકાવાની માપ પ્રોપર ચેક કરીએ કો કે આ ઓર્ગેનિક હે કે ઇન ઓર્ગેનિક હે એવું કઈ
હાલો
હા તો આયોડીન ટેસને બધા ઘરે રહ્યા ઘરે એવું કઈ ન મયલુ પછી નાસ્તા પેકેટ જોય ઈ બ ની બધી ડેટ પરફેક્ટ હતી પછી અમને ખબર પડી કે જે દૂધ વાળો બંધ થયો હતો દૂધ ખોટું આપતુંું એટલે પાવડર વાળું આપતો હતો.
એલા બહ ભેળચડ વધી ગયો દૂધમાં દહીંમાં એલા પનીરમાં એ બધા દૂધની આઈટમમાં મોસ્ટ ઓફમાં ભેળચાર આવે.
હા, ઈ અમે તો અરે શું કેવાય આ બઉ ઓલો થઈ ગયો ખતરનાક કેસ એટલે ઓલા ઉપર તો પોલીસ કેસ માર્યો છે. અમે તો કારણ કે જે દૂધ પડું જો નહી અમે લેબમાં મોકલું છે હમણાં હાંજે આવશે રિપોર્ટ ઈનો કે ઓરિજનલ છે ક પાવડરવાળું ચેક કરીને આપશે ઈ.
બધા મા લા શાકભાજી માંય ઓલા ઈન્જેક્શનવાળા આવે પગ પાક હરખો થાય નૈન ઇન્જેક્શન માયરા રાખે.
લા આ જમીનમાં જ તેમ કેટલું બધું ઓલું નાખી દે નકરા કેમિકલ કેમિકલ જલ્દી પાક ઉગાવા હાટુ.
હ, અને ઢોળને એ પાછું જેવું જોઈએ એવું ખવડાવે નહી. કા રજકો ને એવું કઈ ખવડાવવા ને ટલે દૂધે હરખું નો આવે એમાંય પાછું મિક્સ કરે હા.
ઇત્તે પેલાની ગાય ભેસ કે ગમે ડોરા તઈ કાં લીલુ ઘાસ ખાતા કાંઈ ખોડ ખાતાતા. એટલે દૂધ એકદમ થા હવે તો ખબર ને પ્લાસ્ટિક ખાય કે પછી હું કાંઈ ગમે એઠવાડો હોય તોય ખવડાઈ દો તો તો પછી આવાજ મલે ઉપરથી દૂધ મા ભલે ગમે એવા એવા તો એવા મલે પણ ઈ દૂધેય નથ આપતા ઈન જગ્યાએ ખબર નઈ કઈ કેમિકલવાળા પાઉડરવાળા કરીન આપી દે.
હા. તોર નકરો હવે કોંગ્રેસ જ ખાય છે કોંગ્રેસ એમાં દૂધે કડવું આવેને એમાં પાછ શું ઉદધવ આના ન તે
એ ખબર નથ પડે દૂધ તો એક મેન આઈટમ હે, ઘરમાં રોજ જોઈ ઈમાં દઉ કરે હવે ઈ કેમ મેળ પડે.
તો એમાંય પાછો દૂધનો ભાવ વધારે અમો ડેરીઓવાળા આન તેમ.
મને આ ઈજ નથ ખબર પડે શું કે આમ બે ત્રણ મહિના છે ટલે દૂધ નો ભાવ એક બે રૂપિયા એક બે રૂપિયા તે રીતે વધારતા જ રહે.
સરકાર ટેક્સ ઓછો કરે તોય હારા ભાવ વધારે.
ટેક્સને ટેક્સ તો વસ્તુ તે એવી હે કે અને ઈ તો વધે જ તે જિંદગીમ નહી ઘટે.
એ આ તો સરકારે દૂધ ઉપર દહી ઉપર ટેક્સ ઓછો કર્યો આ વર્ષે તોય આડા બે રૂપિયા વધારે વધારી કરેલું.
અરે આ ડેરીવાળાને ખબર ને લૂંટવાત છે આપણને.
એ બધું ટેકા પડીકાની કેવું એમ ખતરનાક એમ એસેન્સ આવે પ્લાસ્ટિક ના ના આન તેન. કા નકરીમાંવા ભરી હોય ઉપરની ચીપ્સ નું પડી ગયું હવા જ ભરી હોય. આવુ હું કેમા હો
એ એક્સપ્લેનેશન આટું કેહેતા હોય કે એ નહી કે ગમે પડીકાની અંદર નાઈટ્રોજન ભરવી કારણ કે એને જલ્દી ખરાબ ન થઈ જાય લોંગ ટાઈમધી હારો રે બટ હાવ એટલું બધું નાઈટ્રોજન ભરવાનું કે અંદર ખાલી બે ત્રણ જ બેફર નીકળે એ હું કામનો
હ મોંઘવારી બઉ વધી ગઈ છે હારી
બઉ અતી જાય ઉપરથી પેલા તો એવું માનતા હતા કે હને એક્સપાયર ડેટ ચેક કરીને લેવાનું કે અહીથી એક્સપાયર થઇ ગયુંય તો આ નહી લેવાનું ચેરી થઇ જાય હવે અત્યારના પેકેટમાં તે હું કેવા એક તો ખરાબ ભરી ઉપરથી એક્સપાયર ડેટ હતીની લાંબી કરી નાખે ચેન્જ કરી નાખે. હવે આપણને હું ખબર.
હા એટલે ચેન્જ કરે ઘણી અમુક જે મોટા મોટા સ્ટોર માર્ટ હોય ને જે સુપર માર્કેટ એમાં ડેટું ચેન્જ કરે અંદરો અંદર કરિયાણાની આઈટમ હોય કે કઈક એમાં ડેટ ચેન્જ કરી નાખે મસાલા ની કે આ તે હોયી નીવે છે ભ.
આ બધા અરે મેં તો આમાં જોયું કે આપડે પ્રોપર ગમે એમ કઈક કંપનીનુંું કે એનું મીઠું લેતા હોય ટાટા નવકને અને એની જગ્યાએ કઈક આમ કરિયાણા વાળા પા ગયા હોય તો ઈ પ્રોપર આપે પણ એની જગ્યાએ આ બધા હોય ને આ ડીમાર્ટ વાળા તોાર લેવલ જ ચેન્જ કરે છે. મ ન ફર એટલે ત
હા. એ બહ ધ્યાન રાખીને કરવું પડે હા ધ્યાન રાખીને લેવું પડે નહિતર. બનતા હુધી આ બધી કરીયાણે આ બધી આઈ મોટા સ્ટોર માંથી નહી રેવાની અ બ એસપાયરીવા
એ પ્ર કરિયાણાની દુકાન એથી જ લેવાની મોટા સ્ટોર માંથી એવું લેવાનું કે જે હેને બાર શોપમાં જેમ ન મળે એવું હોય તો
બધી વાતમાં ભેળ શેળ આવી ગય તું ત્યારે. પ્યોર કઈ વસ્તુ મળતી જ નથી પ્યોર તમે લેવા જાવ તો આમ. ન મળે બઉ.
પ્યોર પ્યોર આપણે જ્યાં સુધી આ શું કે બીજેપી સરકાર હ ત્યાં સુધી તો પ્યોર કઈ જ નહી મળે ઈ ચાહેને કોઈ ખારો એકાદ શું કેવાય ખેતી પ્રધાન મંત્રી આવશે અને કઈ ખારા કાયદા નિર્ણય કાઢશે તો જ પ્યોર આવશે. બાકી નુંય નહ મે પણ ખબર ખબર વતમાં સ્વચ્છતા અભિયાન ઉપાડ હત એનું હા તો ખબર જ નથી પડતી હું હાલે.
હવ સ્વચ્છતા ને અમુક જગ્યા એ જ સ્વચ્છ છે પછી અમુક જગ્યા આવ ગંદકીિત નકરી જોવા મળે તને
હમ.
એતો તો ભાઈ એમાં સરકારે એું કર્યું કે સરકારે એ સાફ કરે. છે પબ્લિક ના સમજવુંને પબ્લિક ના માવાન પિચકાર કરે ખાઈ ન માવાન ધ્યાન ત્યાન પીચકારી કે એમાં પબ્લિક અ સરકારે જો છ કરી હજ.
આ તો માવા પીચકાર ન ખાઈનેટું માવા જ બંધ કરાવ દઉ ને દેશમાં આવે હ ક્યાંથી હવે મોટા મોટા માવા ક આ કંપની વાળા રહ્યા રજની ગંધાક તાનસેન વાળા ઈ બધા ગવર્મેન્ટને શું કેવાય મહિને મહિને કરોડોમાં પૈસા દઈ દેતા હોય. એઈ કે ગાલો તમારો હફ તો આવી. ગયો એટલે પછી તો વસ વા દે ખુલે આમ.
એ તો કરપ્શન તો એટલું રેવાનું છે ને
ત્યાં સુધી ભ્રષ્ટાચાર નહી જાય ત્યાં સુધી દેશનો વિકાસ નથી બાકી તો આવી રી જો ફૂડ પોઈઝનિંગને ખબર નહ ગમે એવો વાયરસ ના શિકાર બનવાનો
હ નકલી પનીર હમણાં થી કેટલું જડપાઈ જ્યાં હોય નકલી પનીર.
હાલા નકલી પનીર એ કેવું હોય અમારે તો અ કોય ન જો નકલી પનીર કેવું હોય
દૂધમાંથી ન બને પાવડર નું મિક્સ કરી બનાવે એટલે આમ ટેસ્ટિંગ કરે હ ખબર હ ન પડે. તને નકલી છે ક અસલી
હા તો પછી કઈક આડી અવડી અસર થાય તાર ખબર પડે.
હા એટ પનીર જ્યાં બધી પનીરની આઈટમ બનતા બધી ઓછી ખાવાની પનીર છે દૂધ છે તં દૂધ એ ચોખ્ખું નથી મળતું એ તો તમારો ઘરનો તબેલો હોય તો તમે દહી ધોઈને ખાઈ શકો ડાયરેક.
તવેલામાં કાયું ઢોરા કે એવું રાખું તો હોય પણ એના આટું ઘાસ કે ખળ લેવું હોય એ કેમિકલ વાળું આવે એટલે હવે તો ઓર્ગેનિક રાખો.
એઈતો ર તો એમાં આપડે શું કરીએ કીધું.
ના ખબર નહ જમીન બમીન આ બધું છે ને પત્તા ઉપર જ છે હવે ધીરે ધીરે.
ખેતી નો વિકાસ સરરખો થઈ જાય ને તો ઘણી પચાસ ટકા પ્રોબ્લેમ સાઠ સિત્તેર ટકા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.
એ ત ખા બ બીજો બધો. ગમેી રે ગમે પોલ્યુશન ક્યાં તે ગમે એટલું કરે બટ શું કેહેવાય આ ખાવાનું પ્રોપર હોવું જોઈએ તો ધીરે ધીરે બધું સરખું જ આવે ખાવાનું જ બગડેલું હોય તો તમેું. કરી લે.
હ વાસી નકરું આવેને ખરાબ આવે ફૂગ લાગે અમુક ના પેકેટમાં કક મરેલી ગરોળી મળે ક મરેલો ઉંધડાની પૂછડી મળે કે આ મરે કઈક ને કઈક નીકળતું રહેેતું હોય.
ના લે હવે એટલી મોટી ફેક. નાખી હોય અને શું કેહેવાય તમે વર્કર એટલા બધા રાખ્યા હોય તે પેકિંગ કરતા ખબર ન હોય કે આ ગમે નીકળવું જ ન જો હોય. હા તો આપડે ઈન્ડિયામાં એવું છે ઈન્ડિયામાં એવું. બાકી તો હમ. હમ એવું થયું તું કે શ કેવા આપે શું કે ઓલી ફાઈવ સ્ટાર રહીને.
હા
ફાઈવ સ્ટાર ચોકલેટ આપે ઈન્ડિયામાં જ બધે કુવેતને સાઉદી માં કેવું હોય કેેને વેચવા આવે ને યુ એસ વાળે કંપની તો વેચવા દે પણ ખાલી એક વખત હ ને તંથી એવું થું કે ફાઈવ સ્ટાર માંથીને શું મરેલી ઘરોળડી કેવું કઈક નીકળું હતું એટલે ફાઈવ સાર હ આા મિડ ઈસ્ટ. કિસ્મત બેન કર ક કાવે વેચવાનીતની. અિયાં ના લોકો એવા કે એમને. જેવી ખબર પડી ને એટલે જેટલી ફાઈવ સ્ટાર ની ચોકલેટ એવ હતો ને એ બધું કચરા પેટીમાં રોડ ઉપર નાખતી.
હા એ બધા સમજે એ કેક ખરાબ નીકળે તો આ બધું ફેંકી દે.
એના જેવું થાય એક ખરાબ નીકળ્યું એટલે આખા કન્ટ્રીએ ડિસાઈડ કર્યું કે ઈ આ આપડા કન્ટ્રી મળશે જ નહી બે પરમાનેન્ટ. આપડે તો એ ગમેય નીકળી. કે ઈ નીકળું તો ઈ જવા દે છે કે બીજું ખાવ ઈ હારું હોય છે.
હા.
કારણ કે સરકાર ખત. ર ના ભ્રષ્ટાચાર ઉપર આઈ ગયા કંપની વાળાને થૂર પૈસા દે એટલે કામ હલી જાય છે.
અને અમુક અમુક વસ્તુમાં નકરી સુુગર જ નાખે જેટલું લેખું હોય એથી અડધું તો ખોટું લેખું હોય ઈન્ગ્રીડિયન્ટમાં લેખું હોય એ પ્રમાણે કોઈ બી ન હોય ટેસ્ટિંગ કરેવ જ ખબર પડે કે આમાં આટલું આ નહોતું ને આ વધારે છેને. એવી રીતના,
હા એ. ક સોડા ની પીવો એમાં અત્યારે શું કે પ્રોપર કાર્બન ડાયોક્સાઈડની જગ્યાએ નખ કેફિન જ નાખેલો હોય જે ગળ પતાય નાખ્યા.
હ નકરું સુગરજ હોય એમાં સોફ્ટ ડ્રિંક તો બહ ખતરનાક નુકસાન સવથી વધારે એ સોફ્ટ ડ્રિંક જ કરે છે.
એ કેફિન એટલા હોય ને કે ગળા પતે નાખ બોલેવા નરો આમ સિરપ નકરું એટલું સુગર સિરપ નાખ.
તો હ. નક્ કરો પછી દવા એવું દમાં એવું. થઈ ગયું છે.
હાા સારું હલો પછી કરું ડોક્ટર સાહેબ હવે આવી ગયા લ.